હલો.
નમસ્તે.
નમસ્તે.
કેમ છો મજામાં.
બસ મજામાં તમે ગયો.
બસ એકદમ મજામાં શું કરાઈ રહ્યા હતા.
બસ કઈ નહી એક વિચાર આવ્યો હતો અમુક પ્રશ્નો હતા તો મેં કીધું આપણે ચર્ચા કરીએ.
હા બરાબર છે સાચી વાત છે યસ.
હા તો શરૂઆત કરું.
હલો.
શરૂઆત કરું.
હલો.
હલો.
હલો હા બોલો બોલો આવે છે વોઈઝ આવે છે મને.
ઓકે હવે જો તમને દુનિયાની કોઈ પણ જગ્યાએ ફ્રીમાં. ફરવા જવાની તક મળે તો તમે કઈ જગ્યાએ જશો.
હું તો કદાચ જાપાન જાઉં.
વાહ પરંતુ જાપાન જ કે
ત્યાંની ટેકનોલોજી અને સંસ્કૃતિ મને બોવ જ ગમે છે.
હ વાત તો સાચી છે, ટેકનોલોજી, સંસ્કૃતિ ખુબ જ સારી અને ખુબ જ આગળ છે. જો તમે ત્યાં જાઓ તો સૌથી પહેલા શું કરો તમે?
અ હું તો ત્યાં જઉં એટલે પહેલા તો શહેરોમાં ફરીશ અને લોકલ જે ફૂડ છે, ત્યાંના જાપાનના એ હું ટ્રાય કરીશ બી કોઝ મને ફૂડ લવર છું હું એટલે મને ફૂડ બોવજ ગમે છે. સો યેસ
ઓકે ખુબ સરસ પરંતુ જો ખાવામાં ફૂડ ટ્રાય કરો તો ખાવામાં સૌથી પહેલા તમે શું ટ્રાય કરો?
અ કદાચ ત્યાં જાપાની તેમની જાણીતી વાનગીઓ
અચ્છા ઓકે હવે જો તમને નવી વસ્તુ તરત ટ્રાય કરવી હોય તો એ તરત ટ્રાય કરી લો કે પેલા વિચારો
ના ઓવેસલી પેલા તો હું થોડું વિચારું જ એના માટે
અચ્છા ઓકે હવે જો તમને બીજો એક પ્રશ્ન પૂછું તો મુસાર ફરીમાં તમને શું વધારે ગમે કે ખાવાનું કે ફોટા પાડવાનું કે પછી અનુભવ કરવાનું
હા તો મુસાફરીની હું વાત કરું તો ફસ્ટ તો મને ફરવાનું બોવજ ગમે છે. અને ફરવાનું બોઉ ગમે સાથે સાથે કેવું કે મને ફોટો શૂટની પણ બોવ જ શોખ છે. એટલે હું ફોટો શૂટ બી કરીશ અને પછી લાઈક ધીસ કે આપણે જે ખાવાની વાત કરી કે ત્યાંનું જે અ કહેવાય ને સ્પેસિફિક ત્યાંનું જે જા પાને જે ફેવરેટ આઈટમ હોય કે જે બી ફેવરેટ વાનગી હોય તો એ બધું ટેસ્ટ કરુંસ એટલે મને બો જ બધું ગમે છે, ત્રણ બી ગમે છે, એમ
ઓકે સરસ હવે હું તમને એમ કહી શ કુ કે અનુભવ વધારે ગમે તું એ એમ વાયી વાતમાં તમે શું કેવા માંગશો
અ કેમ
કારણ કે યાદો છે, લાંબા સમય સુધી રહે છે, એટલા માટે
હા તો અ જો તમારે માત્ર એક ફોટો ખેંચવાનો હોય તો કયા સ્થળે ખેંચો તમે
હા જો કદાચ મારે કોઈ ફોટો ખેંચવો હોય તો કદાચ હું કોઈ એવી સુંદર જગ્યા પર જાઉં ને કદાચ ત્યાંનું વાતાવરણ સારું હોય અથવા તો ત્યાંન આબોહવા સારી હોય કા તો ત્યાં ગ્રીનરી સારી હોય એવી જગ્યા હું પસંદ કરું
અચ્છા બરાબર છે. સારું તો હું મારી વાત કરું તો મારી બી એવું છે, કે હું પો તો ખેંચવાની વાત કરું તો કે ક્યાંક સારો એવો વ્યુ હોય કે બેકગ્રાઉન્ડ સારું હોય કે આમ એકદમ સનસેટ પોઈન્ટ હોય તો એવી જગ્યાએ ફોટો શૂટ કરવાનું મને બોવ જ ગમતું હોય છે.
સરસ ખુબ સરસ હવે જો તમને લાગે છે, કે મુસાફરી માણસને બદલી શકે છે, કે નહીં?
હા ઘણા લોકો બદલાઈ જાય છે.
અચ્છા કેવી રીતે
અ એની વાત કરીએ તો કે નવી જગ્યાઓ જોઈને વિચાર બદલાય જેમ કે જાપાન ની વાત કરીએ તો આપણે જાપાન અ ફર્સ્ટ ટાઈમ જતા હોઈએ તો મતલબ કેવું કે ત્યાંનું જે વિચારસરણી હોય એ પણ આપડી બદલાઈ જતી હોય. ત્યાંનો જોવાનો નજારો છે એ પણ બદલાઈ જતો હોય એટલે. કેવાય ને કે માણસ ને આખું બદલાઈ નાખે જે વિચારો જ માણસ ને પૂરું ચેન્જ કરી નાખે. એ રીતે
અચ્છા ખુબ સરસ હવે જો તમને કોઈ નવી ભાષા શીખવવી પડે તો તમે તૈયાર રહેશો કે નહી.
હા થોડી શીખી લઈશ.
અચ્છા ઓકે. અને તમને શું લાગે છે કે પ્રવાસ પ્લાન કરીને કરવો કરે કે અચાનક જવો ગમે
અ ના મારા મતે તો હું કહું તો પ્લાન કરીને જ આપણને જવું જોઈએ.
અચ્છા એવું કેમ.
અ કેમ કે એનાથી શું છે કે આપણને જે તણાવ છે ને એ પણ ઓછો રહે. હવે આપડ કેવાય ને કે સરપ્રાઈઝ પ્લાન કરીએ તો કેવું છે કે ઓન ધ સ્પોર્ટમાં આપણને કેવું થાય કે કઈ આપણે રેડી ના કર્યું હોય. અને આપણેે જવા માટે પેલા તો પ્રિપેર ના હોઈએ માઈન્ડસેટ ના હોય. એટલે ખરેખર આપણેે ક્યાંય પણ જઈ ને તો પેલા પ્લાન કરીને જવું જોઈએ. તો જેનાથી શું છે કે આપણે પહેલેથી પ્રિપેર રહીએ. આપણું માઈન્ડસેટ પણ બનેલું હોય એટલે ત્યાં ફરવાની પણ કાંઈક મજા જ અલગ આવે. તો એ રીતે.
ઓકે અને તને વધુ પસંદ શ શું કરશો હું જેમ જેમ તમને કહું કે. કદાચ ત્રણ તમને ઓપ્શન આપું કે પહાડ કે દરિયો કે પછી મોટા મોટા શહેરો.
હું તો વધારે પ્રિફર પહાડને જ કરીશ
અચ્છા તો પહાડ માં શું ખાસ લાગે તમને એવું.
શાંતિ મને તો શાંતિ બહુ જ ગમે છે જેમ. કે પહાડ ની વાત કરું તો ક્યાંય પણ અમે ફરવા જઈએ ને તો વધારે અમે માઉન્ટેન પર જ જતા હોઈએ છીએ. કે ત્યાં ખરેખર ત્યાંનું મેઈન આપણને કહીએ ને તો ઈમ્પોર્ટન્સ શું છે. ત્યાંનું સુકૂન છે શાંતિ છે. કે આપડણે આખા દુનિયા થી અલગ જઈએ છીએ અને ખરેખર આપડા આપણે જાતને ઓળખી શકીએ છીએ અને અનુભવી શકીએ છીએ એટલા માટે
સરસ વાત તો સાચી છે અને જો ત્યાં ઇન્ટરનેટ ન હોય તો. ચાલે કે નહી.
હા ચાલે શરૂઆતમાં થોડું મુશ્કેલ લાગે બટ ચાલે.
અચ્છા અને જો તમે સોશિયલ મીડિયા વગર રવાનું હોય. તો તમે કેટલા દિવસ રહી શકો.
અ કદાચ થોડા દિવસ.
રસપ્રદ. હવે જો તમે પ્રવાસ દરમિયાન રોજ એક જ વસ્તુ કરો તો શું કરો.
અ તો તો હું નવી જગ્યાઓ જોઈશ અ કેમકે કેવું છે કે. રોજ એકને એક વસ્તુ આપણે કરીએ તો આપણે થોડું નર્વસ બી લાગે કંટાળો બી આવે એટલે આપણે. વધારે એજ પ્રિફર કરી કે ત્યાં આજુબાજુ ન જેટલી બી ફરવાલાયક. સ્થળો છે આપણેે જોઈએ અને એનો એન્જોય કરીએ એમ.
ઓકે હવે જો તમને એવો પ્રશ્ન હું પૂછું કે તમને એકલા ફરવા જવાનું ગમે કે ગ્રુપમાં તો તમે શું કેવા માંગશો
હું તો ગ્રુપ જ પસંદ કરીશ
અચ્છા ગ્રુપમાં કેમ
અ કેમ કે વાતો અને મજા કરવાની કઈક મજા જ અલગ હોય છે ગ્રુપમાં એટલા માટે
હા વાત તો તમારી સાચી છે. હવે વાતમાં તમને શું લાગે છે કે પ્રવાસમાં પૈસા વધારે મહત્વના છે કે સમય
અ મારા માટે તો સમય મહત્વનું છે કેમકે પૈસા તો આજે છે અને કાલે નથી બટ ખરેખર આપણેે જે સમય ગ્રુપમાં આપણા ફ્રેન્ડ સાથે વિતાવેલો હશે તો એ સમય ક્યારેક આપણને યાદ અપાવશે કે ખરેખર એ ટાઈમે આપણે ગયા હતા તા અને એ જે યાદો છે ખરેખર આજે પણ મને બહુ જ યાદ છે. એટલે હું તો સમયને જ વધારે ઇમ્પોર્ટન્ટ આપીશ
હા સરસ આ વાત તો તમારી સાચી છે હવે જો આખી દુનિયા જોવા મળે તો તમને કયા ત્રણ સ્થળ પસંદ કરો ખાલી
અ હું તો જાપાન સ્વીઝરલેન્ડ અને કોઈ બીચ જગ્યા
અચ્છા અને એમાં પણ આ ત્રણ માંથી માત્ર એક જ પસંદ કરવું પડે તો આ ત્રણ માંથી તમે કયો વિકલ્પ પસંદ કરો
યેસ તો હું તો જાપાન જ કરીશ
અચ્છા ઓકે અને પ્રવાસ માં સૌ સૌથી મુશ્કેલ વસ્તુ શું લાગે એ તમે કહી શકો
અ ફસ્ટ તો પ્લાનિંગ અને થાક સૌથી મુશ્કેલ લાગે છે મને તો
હા વાત તો સાચી છે. અને તમને લાગે છે કે લોકો પ્રવાસ માટે વધારે પૈસા ખર્ચે છે.
અ ક્યારેક હા
ઓકે પણ શું યાદો તેની કિંમતથી મોટી હોય છે કે નહીં
ઘણા કેસ માં હા કેમ કે અ કેવું છે કે યાદોની જેમ મેં વાત કરી ને કે ખરેખર આપણે પૈસા મહત્વના નથી પણ એ ખરેખર એક યાદ છે ને આપણને લાઈફ ટાઈમ રેતી હોય છે આપણી પાસે અને બીજું કેવું પ્લસ પોન્ટ કે આપણે જે ત્યાંના ફોટોસ પાડેલા હોય આપણે જે મેમોરીઝ હોય એ બધી આપણે ફો ફોટોસ આપડા કોમ્પ્યુટર્સ છે કે કોઈ આપણે પેનડ્રાઈવસ છે એમાં નાખી દેતા હોઈએ તો જેનાથી શું છે કે આપણને જયારે બી મન થાય ઈચ્છા થાય ત્યારે આપણે ફોટોઝ જોઈને આપણે ફરી થી એ કેહેવાય ને કે જાપાન ની દુનિયામાં આપણે વયા જતા હોઈએ છીએ અને બઉ થોડી વાર માટે આપણે એકદમ સુકૂન બી મળે છે એટલા માટે
સરસ ખુબ સરસ હવે જો તમને એવું પ્રશ્ન પૂછું કે તમે પ્રવાસ વિશે એક સલાહ આપવી હોય બધાને અથવા તો મારે તો એ તમે સલાહ કઈ આપશો
હું તો એજ સલાહ આપીશ કે નવી જગ્યાએ જોવું જોઈએ
ઓકે સરસ હવે તમને કદાચ છેલ્લો જ પ્રશ્ન પૂછું તો શું તમે ફરી ફરીને એજ જગ્યાએ જવાનું પસંદ કરશો કે દર વખતે નવી જગ્યા ચૂઝ કરો તમે-
ઓકે તો આ તો એકદમ કેહેવાય ને નોર્મલ વસ્તુ છે કે આપણે અ હર વખતે એકને એક જગ્યાએ ના જઈએ એટલે દર વખતે હું તો નવી જ પ્રિફર કરીશ જેમ કે અત્યારે મેં જાપાન લીધું છે બરાબર કે જાપાન હું ફરવાનું પ્રિફર કરીશ તો નેક્સ્ટ જેમ સ્વીઝરલેન્ડ છે બી. જગ્યા છે કોઈ અલગ સિટી છે શ્રીલંકા તો આવી રીતે હું પસંદ કરીશ બી કોઝ એકને એક જગ્યા જોવાથી આપડણે થોડા બોર બી થઈએ છીએ અને એક જોવાની મજા બી નથી આવતી. પિસો એટલા માટે.
ઓકે ખુબ સરસ. તમારી સાથે વાત કરવામાં ખુબ જ મજા આવી અને ઘણું બધું જાણવા પણ મળ્યું.
મને બી તમારી સાથે વાત કરીને બહુ જ મજા આવી અને તમે જે મને ક્વેશ્ચનસ કર્યા એના માટે બી મને બહુ જ મજા આવી સો થેન ક યુ આપણે નેક્સ્ટ મળીએ ઓકે.
ઓકે વેલકમ.
ઓકે.